હા, બેન. નમસ્તે. બોલો, કેમ છો?
નમસ્તે. એકદમ મજામાં. તમે કેમ છો?
બસ, સારું છે. હ, બોલો, બોલો બેન.
બસ, જોઓ આ રહો, જો આજે છે ને, હું મારી બેબી છે આઠ વર્ષની, એટલે હું છે ને એની સાથે ગઈ હતી હમણાં બાર, તો મેં ત્યાં જોયું તો, બોલો, એક છોકરો છે. એ ફોન લઈને જ બેઠો હતો. એને મમ્મી શાંતિ થી શોપિંગ કરતા હતા અને એને ફોન આપી દીધો હતો અને પેલો ફોન જ જોયા કરે, ફોન જ જોયા કરે. પછી છે ને એજ વખતે ને, ભૂખ લાગી ને, તો એને બૂમ પાડી. તો એની મમ્મી એ પાછી એને વેફરનુ પેકેટ પકડાવી દીધુ અને પછી પાછી શો પિંગ કરવા માંડી. પેલો વેફર ખાતા ખાતા પાછો ફોન જોએ. એ શું ખાય છે? નું ખાય છે, એ કશું એને ખબર જ નથી. બસ, એનુ ધ્યાન ફોનમાં ને. ફોન માં હતુંને એની મમ્મી મસ્ત. શોપિંગ કરે રાખતી. એટલે કેવું છે કે, અત્યારના બાળકોને કે તમે ફોન આપી દો તો, એના પેટમાં શું જાય છે, શું ખાય છે, કયો સ્વાદ છે, એ તીખું ખાય છે, મોડું ખાય છે, ગળ્યું ખાય છે, કંઈ એને ખબર જ નથી હોતી કોઈ જાત ભાન જ નથી હોતી. એટલે મારા સગામાં છે ને, એક જણ છે. એની દીકરી છે બોલો તમે જુઓ ને તો એની દીકરી અ ને તમે ચાર રોટલી ખવડાવો પાંચ રોટલી ખવડાવો એને કઈ ખબર જ ના હોય એ પોતે પૂછે કે મમ્મી મારું પેટ ભરાઈ ગયું મારું પતિ ગયું એટલી ફોન માં મશગુલ હોય. એની મમ્મી એવું કેહેશે. શાંતિથી ખાઈ લેશે ને તો કે ભલે ને જોતી ફોન અને એમાં ને એમાં એને કોઈ કોઈ વસ્તુ ને ટેસ્ટ ખબર જ નથી કે આને આ રોટલી નો ટેસ્ટ આવો હોય કે આ શાક નો ટેસ્ટ આ- વો હોય આને ગળું હોય આ તીખવું હોય કોઈ ટેસ્ટની ખબર જ નથી શું કેવું તમારું આની ઉપર
બહુ સાચી વાત છે સા સારું થયું તમે ફોન કર્યો આ બાબતે હું કરવાની જતી કેમ કે મને પણ બે દિવસથી આ છે ને વિચારી વિચારીને તો આમ ચિંતા થવા મંડે કે શું થશે આ ભવિષ્યનું હું પણ એટલું બધું હમણાં બે દિવસથી આજુબાજુ જુમાં મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા બાળકોને એટલા બધા જોઉં છું ને- તો મને એમ થયું હતું કે હું બેન સાથે આ વાત શેર કરીને જરાક મન હળવું કરી લઉં કેમ કે મને તો હું આવું જોઉં ને એટલે આમ અતિશય ચિંતા થવા માંડે કે શું થશે આવનારી પેઢીનુ બોલો અમારે પણ એવું છે કે એક બેન અમારા સગામાં છે. ઈ એની એના છોકરાને આમ ખોળામાં લઈને બેસી જાય આપડા ઘરે આવ્યા હોય તો અને એને ખવરાવા માંડે બીજો કોઈ વિવેક કરવો કે ભાઈ ઘડીક આપડે કુટુંબ સાથે બેસીને કેવી રીતે કઈ વાતચીત કરીએ એવું કરશું નહી આમ આવીને ખવડાવશેને છોકરાઓને જમવા બોલાવ્યા હોય એટલે જમવા જમડવાના તો હોય જ ચાલો ભઈ સમય જમાડી લેવું બરાબર છે પણ થોડુંક છોકરાઓને વિનય વિવેક શીખવવો જોઈએ. પણ ના એવું નહી ખોડામાં બેસાડીએ અને જમાડશે આપડે વળી પૂછીયે ને કે ભઈ તમે ફોન શું કામ બતાવો તો કે છોકરું ખાતું નથી કે એકધાર્યું દોડા દોડી કર્યા કરે આ તો એની કરતા તો સારું કે ભઈ ખોળામાં બેસીને જમી તો લે નીરાતે અને હરખું જમે નહીતર તો એ અડધી રોટલી માંડ ખાય આમાં એ છે ને ત્રણ રોટલી નિરાતે ખાઈ લે છે અને બધું જ જમી લે પણ આ કઈ રી ત થોડી છે યાર બાળકને કઈ સ્વાદ ની ખબર ન હોય શું ખાય છે એને ખબર નો- નો હોય તો ઈ શું કામનું મને તો છે ને બહુ ગુસ્સો આવી જાય. પછી અહંયા અમારે ગાર્ડનમાં છે ને એક બધા સાંજ પડે ને પોતાના છોકરાઓને લઈને આવે હું મારી ભત્રીજી ને લઈને જાવ તો હું છે ને જે મારી ભત્રીજી સાથે બધા બાળ ગીત ગાતી હોઉં પછી એને બધી કઈક એકાદી એને સમજાય એવી બધી નાની નાની વાર્તાઓ કે તી હોવ એની ય વાત કરતી હોવ કે તું બાલ મંદિર ગઈ હતી ત્યારે તે શું કર્યું ત્યાં તારી સાથે કોણ હિંચકા ખાય અયા તો હું તને હિચકા ખવડાવું છું ત્યાં તને કોણ ખવડાવ એવી રીતે હું બધી અલગ અલગ એની સાથે વાત કરું કે જેથી બાળકમાં બોલવાની કળાય કઈક વિકસે એનુ શબ્દ ભંડોળ વધે એ બોલશે તો કઈક નવા શબ્દો શીખી શકે ને તો ત્યાં આવે ને બે બે ત્રણ મમ્મીઓ એવી છે. કે બે ત્રણ છે એમ ભેગી મળી ને બસ એની પંચાયત માં પડી રહેશે. બધી વિલની પંચાયત કરશે પછી આજુબાજુ વાળાની પંચાયત કરશે. એવી બધી પંચાયત કર્યા કરશે અને એક બે જણી એવી છે. કે સતત ફોન જોયા કરે એના છોકરાઓ શું રમે છે ક્યાં રમે છે. કેવું રમે છે કઈ જ ખબર નથી હોતી ઉલ્ટાનું. મારે ધ્યાન રાખવું પડે મારી ભત્રીજીને હિંચકો નાખતા નાખતા મારે એને હિંચકો નાખવો પડે. ખ્યાલ ભાઈ તને એક ઈંચકો હું નાખી દઉં. મા બાપે તેમ છે ને સાવું. આમનામ જ બાળકોને જન્મ આપે દે છે કોઈ જવાબદારી સમજતા જ નથી. આમાં જે ને સૌથી મોટો વાંક બેેન છે ને એ માતા પિતાનો જ છે. કે એને નાની ઉંમરે ફોન એ પકડાવી દે છે અને પોતે ફોનમાં. ઘુસેલા રે છે બોલો શું કેવું બેન તમારું.
સાવ સાચી વાત છે હા અમારે છે ને બાજુમાં એક છોકરી છે પેલા તો એની. ને કેવું કે લગભગ સમજો ને કે. દસ બાર મહિનાની થઈ હશે અને એને છે ને ફોન એને ટેબ્લેટ લઈને આપી દીધું. ભલે જોયા. પિક્ચરો જોયા કરશે ને પેલું બધું ફરતું હશે ને તો એ વિડીયો ફરતા હોય ને તો. મજા આવશે તો એને તો બુ કે ભાન ના પડી એટલે એને શું કર્યું કે જૈન પોતાની. ડોલમાં એ ટેબ્લેટ નાખી દીધું એટલે પતી ગયું પછી પાછું શું થયું કે બે વર્ષ. અઢી વર્ષની થઈ ને એટલે અઢી વર્ષની થઈ એટલે એને એજ ટેબ્લેટ રિપેર કરાવી અને. પાછું ફરી આપી દીધું પછી તો બેનને એવી મજા પડી એવી મજા પડી ને કે. આ ગોળ ગોળ ફેરવતા જાય અને આમ બધું વિડીયો યુટ્યુબ પર જોતા જાય. જોતા જાય અને પછી એને એટલી આદત લાગી એટલી બધી આદત લાગી ને મોબાઈલ. તો અત્યારે છે ને આઠ વર્ષની થઈ ગઈ છે અને એને એટલી આંખમાં તકલીફ થઈ. ને આંખ એને ડોક્ટરને બતાવ આંખ ડોક્ટરને તો આંખના ડોકર. એવું કીધું કે જો તમે આને હવે મોબાઈલ ટીવી પણ બતાવશો ને તો કે. વર્ષમાં આંધળી થઈ જશે. કે તમે જો જરા પી તેની આમ બેદરકાર રહ્યા ને એની આખ.
પ્રત્યે ત આ ખોટ રહી જશે. પછી એને ક્યારેય એને ફરી એ જોઈ નહી શકે. એટલે તમે વિચારો કે મા બાપ કેવું કરે છે હવે મને એ સમજ નથી પડતી. કે આપણે આ બે વર્ષ ના બાળક ને કે બાર મહિનાનું એક વર્ષનું બાળ. બાળકોય એને મો. મોબાઈલ ની શું જરૂર અને ટેબ્લેટ ની શું જરૂર હોય કે એ તેમને સમજવું જોઈએ. કે ભાઈ અમે અત્યારથી એને બાળક ની ટેબ્લેટ ને એ બધું ના પકડાઈએ. તો એને ટેબ્લેટ પકડાઈ દીધું બસ દેખા દેખી આજકાલના બાળકોને. આજકાલના મા બાપો ને દેખા દેખી બહુ થઈ ગઈ છે કે અમે ક્યારે દેખા દેખી થી. અમારા બાળકને ટેબ્લેટ અપાઈએ મોબાઈલ અપાઈએ શું કેવું તમારું આની ઉપ.
બહુ સાચી વાત છો. આ દેખા દેખી થી જ બધું થાય છે. અને બીજું છે ને કે મા બાપને કોઈ સમયનો ભોગ નથી આપવો મૂળ પોતાને મન. મનોરંજન મેળવવું છે માટે આવું કરે છે અને અત્યારે મેં. ઘણા છોકરાઓને એ જોયા છે છોકરીઓને છોકરાઓ એ કે. ફોનમાં જ બેસીને પેલી અલગ અલગ પ્રકારની ગેમ આવે ને ઓલી ફાઈટિંગની ને એવી બધી. એજ રમ્યા કરે બીજું રમવાનું નામ જ નહી એટલે ક્રિકેટ રમશે તોય મોબાઈલ. રમશે એટ ભાઈ ક્રિકેટ મોબાઈલમાં રમવાની વસ્તુ નથી મેદાનમાં રમવાની વસ્તુ છે ભાઈ. મેદાનમાં રમવાની રમત છે એવું કઈ સમજતા જ નથી બસ. આવું બધું જ શીખ્યા કરશે. કે ભાઈ કેવી રીતે ઓલું પોતાના પોઈન્ટ બનાવ ને કઈક એક બીજાને એમાં કક ગ્રુપ માં ફોન કરીને. અ ગેમ રમતા હોય મેં તો એવાય જોયા છે. એમાં એ પછી ભટકાઈ જાય તો એકબીજ ને દાળો પણ દેવા માંડે અરે આવુંં તો જોયું છે તો મને એમ થાય કે આ. શું છે કઈ સમજતા જ નથી અને આપડે જો કહીયએ ને તો મોઢા બગાડે આપડી સામે. કે તો ત્યાંથી આગા બેસવા જતા રને બીજે રમવા માંડે. આવું બધું કરે છે બીજું છે ને બેન આ થોડુંકલું પેલા કોરોના આવી ગયો ને એમાં કોરોના ના હિસાબે જે વર્ક ફ્રોમ હોમ હતું એમાં જે શિક્ષકો ત્યાંથી અહીંયા ભણાવતા ને ઘરે ત્યારે આપણે ફોન આપવો પડ્યો એટલે જે બાળકને ફોન નહોતો આવડતો ને એ એના હિસાબ બે શીખી ગયા એટલે થોડુંક એ પણ એટલે પણ હવે અત્યારે શું કરવું છે, માનું પણ એવો છે થોડુંક ડિજિટલ બધું થઈ ગયું છે તો આપણે એ રીતે બાળકને તે શીખવાડવું પડે પણ મા બાપને પોતાને એટલો અંદાજ નથી કે બાળકોને તો ચાલો સમજાય બાળક કહેવાય ખ્યાલ ના આવે કે ભાઈ કેટલો ઉપયોગ કરવો જોઈએ કેવી રીતે કરવો જોઈએ. પણ અત્યારની જે જનરેશન ના નવા મા બાપ જે બન્યા છે ને એ લોકોને ખ્યાલ નથી એ લોકોએ બી કેટલું શીખવાડવું જોઈ કેટલો એ લોકો ન સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ બાળક ન એવું એ કઈ નક્કી જ નથી કરતા બસ સીધું પકડાવી દે છે. નાના નાના છોકરાઓના પોતાના પર્સનલ ફોન હોય છે, બોલો પાછા. એ તો બહુ નવીન છે હું તો છે કેવડી મોટી થઈ કોલેજ પૂરી થવા આવી ને ત્યારે મારા હાથમાં ફોન આપ્યો ને એમાયતે વોટ્સઅપ વોટ્સઅપ કાઈ નહી નેટ એ નહીં ખાલી સાદું રિચાર્જ કરાવી દે કે જેથી ફોન થઈ શકે ને ઉપાડી શકીએ એટલું જ બોલો બેન શું કેવું તમારું?
સાવ સાચી વાત છે હા સાચી છે ને જો મોબાઈલ નો ઉપયોગ આપડે ન ટાળીએ ને તો કેવી વસ્તુ થઈ જશે ખબર છે, કે જો આ જેટલા એના ઉપયોગ છે, ને સદયોગ છે, ને એટલા એના દુરપયોગ જો તમે ન સમજ્યા ને તો તમે ભૂલ્યા સમજો એવી વાત છે તમારે બહું જ ધ્યાન રાખવું પડે છે, અને એમાં બી બાળકોની સામે તો તમારે એનો ઉપયોગ બહું જ લિમિટેડ કરવો જોઈએ અથવા એમની આગળ છે, ને અમુક એવી વસ્તુઓ આપણે વાપરતા પેલા વિચાર્યું જેમ કે હવે ઘણા રીલ બનાવતા હોય છે, આજકાલ ના તમે બાળકો જુઓ ને તો એ એ ઉઠી ઉઠી ને રીલો જોવા માંડે છે. ખબર છે, તમને કે બસ બાળકો નથી કે મમ્મી એ ફોન પકડ્યા નથી ને બાળક છે ને મોબાઈલમાં યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાનું છે. નથી એટલે કેવું છે કે આમાં જો અગર આપણેે સજાગ ના રહ્યા સતર્ક રહ્યા ને તો ખરેખર આમાં બાળક નું કોઈ જ ભવિષ્ય નથી એની આ આખો છે એના ફેફસા, લિવર શરીર ના ઘણા બધા અંગોને એ ચોક્કસ નુકસાન પહોંચાડશે પહોંચાડશે અને પહોંચાડશે જ. એટલે જો આપણેે એમાં ખરેખર સતર્ક અને જાગૃત રહેવાની જરૂરત છે હ અ શું કેવું તમારું આની ઉપર બેન?
બહુ સાચી વાત છે આ તમે જે રીલ કીધું ને અરે ઘણા મા બાપ તો બાળકો ના રીલ પોતે બાળકો પાસે અલગ અલગ કરાવડાવે છે. પોતાને ઓલા વ્યૂઝ બનાવવા માટે થઈને વ્યૂઝને ફોલોઅર્સ વધારવા માટે થઈને છોકરાઓને તેવી રીતે રીલમાં પોતાને વચ્ચે ઉપયોગમાં લે છે, એટલે છોકરા ને ટેવ પડે છે. છોકરા કઈ સારું શીખવાને બદલે આવું ઊંધું ઊંધું જ શીખે છે. બોલો આવું થાય છે. એ બેન હું તમને પછી થોડી વાર માં કરું ફોન. મારે કોઈક મહેમાન આવ્યો હોય ને એવું લાગે છે.
એ હા આવજો.
આવજો.